ચો હલો.
કેમ છો.
બસ જો મજામાં તમે કેમ છો.
બસ મને પણ સારું છે.
હમ ઘણા દિવસે તમારી. જોડે વાત થાય છે કેવું ચાલે છે તમારું પગ નું જ થઈ ગયું હ. સારું થઈ ગય તમને પગમાં.
અ હા હવે તો આમ તો સારું છે ઓપરેશન તો નથી કરાવ્યું. અ ડોક્ટર કે છે કે લાંબુ. ટાઈમ જશે પણ થઈ જશે જરૂર નથી લાગતી તો પછી કીધું કઈ નહી ધ્યાન રાખશું ને ચાલશું. બીજું શું કામ કરતા રશું.
હા બરોબર છે. હા એટલે ઘણી વખત અમુક વસ્તુ તો છે ને એમને એમ બી સરસ થઇ જતી હોય છે. એટલે એ સારું. હમ બાકી શું ચાલે છે શું કરે તમારી બેબી. બસ નવીન મા જો બો.
સુઈ ગઈ.
અચ્છા એ સારું સુઈ જાય એટલે આપણને થોડી શાંતિ મળે.
હમમ તમારે કેવું ચાલે છે કામ.
બસ જો મારું ઘરનું શિફ્ટિંગ થયું આજે જ મક્યો.
વાહ.
હમ.
કોંગ્રેચ્યુલેશન્સ ચલો તમને.
હા એટલે અત્યના તો શું છે રેન્ટ ઉપર છી પછી હવે ધીમે ધીમે થઈ જશે. પોતાનું હમ. એટલે મારે શું હતું કે મારે ઘરમાં છે મારે. લી ડિવોર્સ છે ને તો એ લે છે ને. પેલા એકલા રેતા હતાઈી ડિપ્રેશનમાં આવી જ પછી મારી જોડે જેમને લઈ લીધા હતા. એટલે એ લોકો ત્રણ જણા પછી મારા જીત ને એ લોકો ચાર. જણા મારા સાસુ સસરા અમે ચાર જણા. એ તેર જણા ને ત્રણ પ્રીબીએચ કે ઘર. તો બહુ સંકળસ પડતી હતી. એટલે પછી અમે લોકો એ અ અત્ય્યારે છોકરાઓ દસમામાં ને તો કોઈ ભ. તું બી નતું કોઈને કઈ જગ્યા જ ના મળે બે ભણવા માટે અવાજ અવાજ ઘરમાં એટલો હલ્લો રહેે. એટલે વચ મારે સાસું કે તમે અલગ થઇ જાાવ તો તમે તમારું કામ ભી કરી દ લોો ને છોકરાનું ધ્યાન ભી. હ
હમ બઉુ સાચી વાત છે પણ મને ગમી એ વસ્તુ. કે ઘરમાં મગજ મારીને વગર ને શાંતિ થી તમે અલગ થઈ ગયા.
હા ખુશી ખુશી અને મ બાજુમાં જ વિંગ જ બાજુમાં જ. વિંગ માં જ લઈ દીધું છે એક જ કમ્પાઉન્ડ ખાલી વિંગ અલગ એવી રીતે.
કેવું થાય કે તમને પણ જો તમારી પ્રાઇવસી મળે તમે પણ આમ તો પ્રોફેશન છે જ. તમારો પોતાનો ઘરે તમારે એ કરવું હોય તો તમે એ પણ કરી શકો.
મારું કરવાનું જ છે પ્લાનિંગ જ છે. પણ અમારે આપડે અહીંયા આગળ છે ને એટલે માર તો પ્રોફેશનલ સ્ટુડિયો છે ને એકમ.
હમ હમ હ.
નેનલ સ્ટુડિયો તો રાખીશજ એવી રીતે પણ અહિયાં ઘરમાં બી. નાનું સેટઅપ બનાવી દશ.
હા થોડા ઘણા ઈક્વિપમેન્ટ રાખવાના આપણે બરાબર છે.
કારણ કે અહીંયા આગળ છે રેન્ટ ના ઘરમાં પણ તોડફોડ કરવા દે નહી. એટલા હું એકદમ પ્રોફેશનલ લેવલ. પર તો નહી જ બનાવી શકો થોડું ઘણું એમ એમને કરી શકી એવી રીતના. ખરીદ છે.
ના ના સાચી વાત છે એ કેમ કે જો હવે ધીરે ધીરે વરસાદની સિઝન ચાલુ થશે. તો ક્યારેક તમારે તો એ સાઈડ બઉુ જ વરસાદ ને એવું મેં સાંભળ્યું.
કેટલા છે હમણાં તો બે દિવસ જે વર. તારે આમ માજા મૂકી છે કઈ હા કેટલો વરસાદ છે.
પણ તમે નીકળી ના શકો ને તેવા ટાઈમે ઘરે આવું કઈક રાખી દીધું હોય એમાં એક. કે એનાની મોટી વસ્તુ તો તમે શું ઘરેથી કામ કરી શકો. બંધ ના ર ટૂંકમાં તમારું કામ ને.
હા અને અને મેીન શું છે હવે છોકરાઓ દસમામાં નથી. તો હું ન હોઉં ને તો એ લોકો ભણતા જ નથી. હવે મારા નણ ના છોકરા હોય. જે ઠાણીુંનોકરી એટલે બધા છોકરા છોકરા છે ને રમવા જ જેવું. અમમાં ઘુટાયળું એ લોકો કોનું. એટલે પછી આજ કરી દીધું કે મા સાસુ એજ કે તારે તો બ. મા મારે જેઠાણ તો શું નાની મોટી પીવીી છે. એક તેર મામા અને એક દસ મામા તો કે નહી અને ઈ હાઉસ વાઈફ છે, મારું શું ઘર નું કરવું આમ કરવું તું થાકી એ બો આ ગીતદા તેર જનનુ કરવાનુ, અને પાછી પાછી ઓફિસે કામ કરું પાછું ઘરે આવો છોકરાઓને જોવો એટલે એ કે કઈ નાખાતા તમે તમારી
પણ આમાં બેનિફિટ તમને પણ છે, ને કે જો તમારા તમારા ઘરમાં તમને કોઈ નથી કેહેવાનું ઘરના સમજે એટલે હવે તમે બે ને તમે બે છો છોકરાઓ તો શું છે કે તમે ઘરમાં કદાચ બાડુ પોછાાઈ ના કર રહો ને તો કોઈ બોલે નહીિ. સમજે બધા હા એટલે તમારે થાકોડો પણ ના લાગે અને. તમારી રીતે તમે તમારા ઘર ના માલિક જય્યારે મન થાય ત્યારે કામ કરો શું હોય. તો સુઈ જાવ આરામ પણ થઇ જાય ને એમ સપોર્ટ પણ કરે બધા.
એજજ એટલે એ સારું છે ચલો હવે. બસ હવે ખાલી એક જ પ્રાર્થના ભગવાનને કરું કે ભાઈ અહિયાં તો આવી ગયા છે અહિયાં સુધી. પહોંચાડ્યા હવે આગળ મને અમારા પોતાના ઘર સુધી પહોંચાડી દેધ. બાકી પોતાનું ઈ પોતાનું એમ ગમે તે કરો પણ. પોનું હોય એનો ફરક પડે એમ.
પડે પડે બહુ જ ફરક પડે ભલે નાનું હોય પણ આપણું હોય.
આપણું હોય રાહ.
સાચી વાત છે, હમ્મ નાના થઈ જ જેશે ભગવાન બધું જ કરી દેશે, જો સમય સમય ની વાત છે, આ તો સાચું કઉ બધા એકડો ઘૂટતા હોય છે, કેમ કે મને પણ યાદ છે જેમ તમે વાત કરીને તો ઘણા વર્ષો પેલા મારા દાદા જયારે જીવતા હતા ને એ વા કરતા હોય ને તો એને નોખા કરી દીધા પછી કઈ જ નતું નાનું કામ અને ખાલી જે જૂનવાણી એ નું ઘર હોય એ કાપી દીધું હતું, દુકાનમાં પણ કમાણી થાય એ બધું મારા પરદાતા ને આપી દેવાનું કાઈ રાખ નહી એમાં છોકરા મોટા કરયા ભણાવ્યા એમાં પ્રોપર્ટી એનો એમ કેવાય ને દસકો એક આવે, એ પણ આવશે ચિંતા ના કરો, એમાં બધું જ થાય હવે તમારે તો પાછો બેનિફિટ છે ને સાવું સારું છે, છોકરાઓ મોટા થઈ ગયા છે,
હા, ઈ છે આમ જોવા જ ને તો ભેગા ભેગામાં છોકરાઓ મોટા થઈ ગયા ને એટલે એ સારું રહે
બઉ મોટો પ્લસ પોઈન્ટ છે, એટલે શું ગમશે મ તમારે ક્યા આગું પાછું થવું હોય એટલા કેપેબલ છે સમજદાર છે, કે તમને સપોર્ટ કરી શકશે, ઇમોશનલી ફિઝિકલી મેન્ટલી તો શું છે, કે તમને પ્રોબ્લેમ નહી થાય બધી રીતે એડજસ્ટ કરી લેશે બધેય
હા હા હા અને આમ પણ પાછું શું હતું એ લોકો અમે સાથે એ લોકો ઘણા ટ્રેન પોતાની જાતે બધું કામ કરેને બધું અ કે રસ્તા એક વખત હું લેટ આવું ને તો પોતાની જાત તે ઢુસા ઉતારી ને ખાય લે સેન્ડવીચ બનાવીને ખાઈ લે એટલે એવું બધું બી કર દે એટ હવે તો.
પણ એ સારી વાત છે, ને છોકરું એની એની હાથે હાથે કેપેબલ થશે એટલું તમારું પણ સમજ છે, પોતાની જવાબદારીઓ સમજશે અને તમારા પ્રત્યેની જવાબદારીઓ સમજશે કે ભાઈ ના અમારે હવે અમારી જવાબદારીઓ સમજવાની છે, એ લોકોને પણ ખબર પડશે કે ના ભણવાની અહેમિયત શું છે, ઓલું તો એમ હોય ને કે ભ ભેગાછી થઈ. આમ છે એ પણ હવે એવું સમજતા હોય.
હા અને એમાં તો પાછું શું એ થોડી કે ને આ. રિસ્પોન્સબિલિટી બી ઓછી હોય. હોય જ હી એ લોકોને હવે અહીં આગળ પોતે. થોડા રિસ્પોન્સબલ બનશે એકલા હમ.
એને ખબર પડશે કે બે પૈસા બચત કેમ થશે. ઓલું તો જે મનમાની કરી એ ચાલતું તું કોઈ ડિફેન્સ. બોલતું તું હવે તો હું ને મમ્મી જ છીએ.
એ એનો ઘણો ફરક પડે, હલું તો આપડું બઢવાય છેને ક્યાં તો દસ ણ આવી જાય એને બચાવા હમ્મ
આપું ધાર્યું ના થાય એ ટાઈમ એમાં શું થાય કે આપણેે એક મતલબ ટાઈમટેબલ મુજબ ચાલતા હોઈએ કે ભાઈને આ ટાઈમ થી આ ટાઈમમાં આમ થવું જોઈએ, આ બાળક માટે આટલું આમ રાખવાનું છે, પણ ઘણી વખત કેવું થાય, કે બાળક ને ખબર પડી જાય ને પરિવાર માં નાનું હોય મોટું હોય કોઈ પણ હોય એ પછી બીજા એના ડિફેન્સ. આવવા મડે એટલે બાળક છે ને એ સ્માર્ટ બનતું જાય સાચું શું ખોટું શું એ પણ ડિસાઈટ ન કરી શકે બસ એના માટે તો શું એક નહી તો બીજો બનાવી લેશે બીજો નહી તો ત્રીજો, માં બાળક ઘણી વાર છે, ને બગડી જતું હોય હોય સારું ડાયું પણ સમજ ના પડે કે સાચું ખોટું શું છે એમ.
હમ સાચી વાત છે આનું ઘણું ફરક પડે ત્યાં તો એ લોકો લડતા. ગડતા બી હોય પણ કેને આપડે કઈક બોલવા જઈ ને એટલે કેુંન બિચારા. ને આમ કરું છ તેમ કરું છો તમાર ગુસ્તું આમાં કર અરે ભાઈ. ુસ્ો નથી એટલે ક બી તમા. કામ નોુસ્સે એના પર કે અરે ભાઈ ક્યા કામ નોુસ્.
કામ ન કુસો અને પાછું ત એ નહી મોટા લોકોને પણ ઝઘડા થાય મારા. છોકરાને કેમ કીધું બીજા કોઈ કેતા આપણને ખોટું લાગી આવે.
હા બરોબર છે. મને બાકી શું કહ છો તમારું લાઈફમાં શું ચાલી રહ્યું છે.
અમારી લાઈફમાં તો બસ તમારે મોટા થયા અને અમારે નાના.
નાના છે તમે મોટા કરવાના બાકી.
યસ યસ એટલે હવે બસ ભગવાનની દયા. કઈક કામકાજ ચાલતા રે ને થોડું ઘણું બસ ચાલતું રે.
પણ તો દીકરી તો બહુ શાંત હોય બહુ ડાયી હોય. હ જોવું ને મારે એવું.
બાકી આજે સવારનો જ ડેમો હું તમને કઉ. સવા એમાં કેવું છે કે એના પપ્પા ને ઘરે દેખે ને એટલે ખબર નહ એનામાં માતા. પ આવી જાય છે કે શું થઈ જાય પણ પપ્પાને મૂકે જ નહી અને. બેન પપ્પા ને એટલું કામ હોય કે વાત જવા. તમે તો સવારના એક બાજુ એ પપ્પા કામે બેઠા. અને એ જ કઈ જી. કરી ઉઠી રે તો પેલા ચોકલેટ ખાધી મંદિરે મમ્મી એ પ્રસાદી ધરવેલી. તો ઉઠી ને એને જે મંદિરમાં દેખાય ને સીધું ખાઈ લે. બસ મને આપો એમ હા અને. પછી તો ઉડતા ચોકલેટ ખાધી થોડી વાર થઈ તો તૈયાર થઈને કે પેપ્સી આપો એ કે. તો એક પેપ્સી પી ગઈ હા પછી એને પછી હવે ખબર પડે ભલે. બે વરસ ની છે, બધી ખબર પડે તો પછી તો બી પેપ્સી માટે જીદ કરી આપી દીધી છતાં જીદ કરી મારી પાસે મારા સાસુ પાસે પછી અંતે એના પપ્પા એના પપ્પા પપ્પા એ મોઢે થી કાપી આપી નહી મને કાતર થી કાપી આપો વરી બીજી આઈપી ઈ નહી વરી આમ કરી દયો, અરે જે અમે ‌ત્રણ જણા એક કલાક એની પાછળ અરે બાપરે કોઈ કીધે માને નય જમીનમાં આરોટવા માંડે
હા ઈ ખબર નહીં હ આ ગજબ નું છે કોઈ બી નાનું છોકરું હોય જમીન પર આરોટવા જ માંડે મારા એ મારી અ જેઠાણી ની બેબી હતી, ને એ લોકો એવું જ કરે આ આપડ માન્યું ન કરી ને તો જમીન પર આરોટવા લાગે. મારે હરો માંથી એવું નતા કરતા એ લોકો એવું ના કરે એ લોકો લોકો વધારે એ લોકો એકબીજા ને હેરાન વધારે કરતા હતા. હા મારું નાનું છે, એ પોતાને બહુ લાગે એવી રીતે, તો હું તો શું કરું ખબર મોલમાંને બધે હું તો મૂકીને જતી રહો દૂર જતી રહો આ મારું છોકરું જ નથી એમ જ કરું એટલે પછી જે શાંત થતા થતા આવે.
હા પણ શું છે, કે પછી એને પપ્પા ને તો જીરીક પાસુડું પડે ને એટલે આપને બધાને ખીજાય ઘરમાં શું છે, મારે કામ છે આમ છે. શું ચાલુ થઈ જાય એમ જેન્સ ન તો મગજ તમને ખબર છે. ગરમ જલ્દી થ‌ઈ જાય તો આવું બધું ચાલ્યા રાખે બસ હવે મોટા થઈ જાય થોડા પછી વાંધો નહી કમસે કમ થોડું સમજ તો પડે.
થઈ જશે ને બધું હાથાળે પડી જશે બસ આના યાદ કરતા રેજ ને ફોન કરતા રહી.
હા, ના, ના, પાકું, પાકું. બિલકુલ ચલો ચલો ફરી પાછા મળશું ધન્યવાદ બાય.
હા બાઈ.